હા નમસ્કાર.
નમસ્કાર અવાજ સંભળાય છે ને?
આહા. તો આજે આપડે મોબાઈલ ફોન વિશે વાત કરએ.
હા હા કેમ નય
આજે મોબાઈલ ફોન વિશે વાત કરીએ તો આપણને ઘણો આનંદ પણ થતો હોય છે અને આજના સમયમાં જે છે ખૂબ જ મહત્ત્વનો ભાગ જે હોય તો એ આપડો મોબાઈલ ફોન છે મોબાઈલ ફોન વગરનું જીવન કલ્પના પણ નથી કરી શકાતી. ખૂબ જ મુશ્કેલ લાગે છે એમ
હા કારણ કે આપડે તેનો બહુ જ ઉપયોગ કરવા માંડ્યા છીએ એટલે નહીતર આપડે જો અત્યાર સુધી આપડે મોબાઈલ ફોન નહતો ત્યારે આપડે ડબલા ફોન વાપરતા હતા ત્યારે આપણને આ ઇન્ટરનેટ વિશે આપણને કઈ મગજમાં જ નહતું પણ અત્યારે તો બધું અશક્ય છે કે ઇન્ટરનેટ વગર.
પહેલાંના મોબાઈલમાં માત્ર શું કે વાત કરવા માટે જ એનો યુઝ થતો હતો પરંતુ હવે તેમાં ઘણી નવી નવી સુવિધાઓ આવી ગઈ છે એટલે ફક્ત વાત કરવા માટે નહીં પણ બીજાના કેટલા કામો માટે જે છે એ મોબાઈલનો યુઝ થતો હોય છે આ જેે મોબાઈલમાં લોકો પાસે કેમેરા, ઇન્ટરનેટ, જીપીએસ અનેક પ્રકારની એપ્લિકેશનો હોય છે. આ એક નાનકડું ઉપકરણ જે છે ઘણા કાર્યો કરી આપે છે.
મોબાઈલ ફોનનો આપણને સૌથી ફાયદો મોટો શું છે એ જરા બતાવશો?
મોબાઈલ ફોનનો સૌથી મોટો ફાયદો હોય તો એ ઝ ઝડપી સન ચાર છે આપણે દુનિયામાં કોઈ પણ ખૂણે રહેલા વ્યક્તિ સાથે તરત જ સંપર્ક કરી શકીએ છીએ. એક વિડીયો કોલ હોય કે એક સાદો કોલ હોય અને આપ પડી લોકપ્રિય વસ્તુ જે છે એની વ્યક્તિ સાથે આપડે તરત જ વાત કરી શકીએ છીએ એટલે એમ તો મોટો ફાયદો તો સૌથી મોટો આજ છે એમ
હમ હમ. અને વિડીયો કોલિંગ પણ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે જેમ કે
એનાથી દૂર રહેલા લોકો હોય કે આપણાથી દૂર રહેતા હોય એમની સામે જો સામસામે વાત કરી શકાય આપડે ત્યાં જઈ તો નથી શકતા કેમકે એ ખુબ જ દૂર રહી છે તો આપડે એને વિડીયો કોલ કરીને સામસામે એ વ્યક્તિને આપડે જોઈ પણ શકીએ છીએ અવાજ પણ સાંભળી શકીએ છીએ તો એવી રીતે વાત કરી શકીએ એટલા માટે વિડીયો કોલ પણ ખૂબ જ ઉપયોગી બની જતો હોય છે અને શિક્ષણમાં પણ મોબાઈલનો ઉપયોગ જે છે વધી રહ્યો છે કેમકે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ લેવામાં આવે છે વિડીયો કોલ કરવામાં આવે છે અને અભ્યાસની ઘણી બધી એવી સામગ્રી જે છે એ ફોનમાંથી જ મળી રહે છે.
હ એટલે જો આપડે આપડા બાળકને કદાચ ને આપડે એ બારે ભણવા મોકલ્યું હોય કેવી દેશ ધંધા માટે મોકલ્યું હોય પરંતુ આપડે ન જોઈએ ત્યાં સુધી આપણને મગજમાં એમ જ થાય છે કે તે શું કર હ કેવી હાલતમાં હશે પરંતુ અત્યારે એવો યુગ આવી ગયો છે કે કઈ અશક્ય રહ્યું જ નથી ત્યારે આપણને એમ થાય કે ઓહો સામે જ આપડે વાત કરીય છીએ કઈ મળ્યા ન હોય એવું પણ ના લાગે વર્ષોથી ત્યારનું હોય એવું પણ ના લાગે કે રોજને રોજ આપડે મળતા હોય એવું ભાશ થાય છે વિડીયો કોલિંગથી.
હા અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ જરૂરી બની ગયું છે કેમ કે કોઈ પણ વિષય વિશે થોડી જ સેકન્ડમાં આપણને કાંઈ પણ સર્ચ કરો એટલે તરત જ માહિતી મળી જાય છે મનોરંજન માટે પણ મોબાઈલ જે છે એ મહત્ત્વનો ભાગ બની ગયો છે જેમ કે સંગીત, ફિલ્મો, રમતો, પુસ્તકો બધું જ આપણને મોબાઈલમાંથી જ ઉપલબ્ધ થાય છે તમને જે માગો એ મોબાઈલમાંથી જ મળી રહે છે હવે તો લોકો ખોરાક પણ મોબાઈલમાંથી જ ઓડર કરી દેતા હોય છે. પાણીનું પણ એમાંથી ઓડર કરી શકાય, ઠંડા પીણા પણ ઓર્ડર કરી શકાય, કપડાં ઓડર કરી શકાય, બધી વસ્તુ જે છે જીવનની જરૂરિયાત એ બધી વસ્તુ ફોનમાંથી જ થઈ છે. અને ઘણા લોકોનો લોકો એનો ઉપયોગ જે છે ફોટોગ્રાફી માટે પણ કરતા હોય છે એમ.
હા હા આપને અત્યારે તો આપડે એમ માની લઈએ કે ઇન્ટરનેટ ના હોય અને ફોન ના હોય તો આપડે એક દિવસ કે એક મહિનો ચલાવવો હોય તો ના ચલાવી શકીએ કારણ કે એટલો બધો ઉપયોગી બની ગયો છે કે જીવન આપણે એના વગર જીવી જ ના શકીએ એવું લાગે છે.
કો મોબાઈલનો ઉપયોગ ફોટોગ્રાફીનું કીધું એમાં ફોટોગ્રાફીમાં અત્યારે પેલાં લોકો જે છે કેમેરાનો યુઝ કરતા હતા પણ આજે એવા ફોનમાં ફોનમાં આપણને સ્માર્ટ કેમેરા જોવા મળે છે જેના કારણે આપણા જે છે એ ફોનમાં થી જ આપણે ફોટો સારો એવો લઈ શકીએ છીએ મોબાઈલ દ્વારા ઓનલાઈન ખરીદી પણ કરી શકાય છે બેંકની સેવાઓ પણ સરળ બની ગઈ છે અને મોબાઈલના જેટલા ફાયદા જે છે એટલા જ આપણે એના નુકસાન પણ ઘણા કરા છે ને.
હા હા એના ઘણા ઘણા ગેરફાયદા પણ હોય છે કારણ કે જો એવું હોય છે ત્યારે ઘણા ઘણા આનો ગેરઉપયોગ પણ કરતા હોય છે કે ઘણા એના મોબાઈલ હેક કરી લેતા હોય છે ઘણા એનું એકાઉન્ટ હેક થઈ જતું હોય છે. તે આવી રીતના એમાં ઘણા ઘણા એવી રીતના પણ એનો ઉપયોગ કરતા હોય છે બધા માણસો સારા હોતા નથી આપની એ દ્રષ્ટિએ.
એ વાત પણ સાચી છે અને કેટલાક લોકો સતત ફોનમાં વ્યસ્ત રહે છે તો જેના કારણે સામ સામે વાતચીત જે છે એ ઓછી થઈ ગઈ છે ફોનને કારણે. એટલે આખું પર પણ તેની અસર જોવા મળતી હોય છે તે થી સમયાંતરે જે આરામ લેવો જોઈએ ખૂબ જ જરૂરી બની જતો હોય છે.
હા હા એમ જોઈએ તો આપણને ફોન ઘણી વાતચીતમાં ઓછી થઈ ગઈ છે પણ આંખો માટે પણ ઘણું સારું ન કેવાય ને ફોન તો આપડે ટીવી જોતા તો આખો એટલી બધી ઓલી ન થાતી. કારણ કે પાંચ થી છ ફૂટ બઉ તો દસ ફૂટ એટલે એટલું અંતર રતું હતું અત્યારે આ સ્માર્ટ ફોન આવતા અંતર રતું નથી એટલે આંખો નબળી પડવી કાન પણ નબળા પડવા એટલે આપણને
હા સુરક્ષાનું પણ ઘણું મહત્વ હોય છે સાચું મજબૂત જે પાસવર્ડ જે છે એ સુરક્ષા માટે તા ું જરૂરી હોય છે અજાણી લિંક ઉપર ક્યારેય ક્લિક ના કરવું જોઈએ વ્યક્તિગત માહિતી શેર કર આવતી વખતે જે છે સાવચાતી જાળવવી પડે મોબાઈલ ટેકનોલોજી છે સતત ને સતત બદલાઈ રહી છે તો આપણે એમાં સતત ને સતત અપડેટ રહેવું પડે કે ક્યાં શું નવું આવ્યું છે એ બધું એટલે આ બધા નવા મોડલમાં નવી સુવિધાઓ જે છે નવા નવા ફોન આવતા જઈએ પહેલાં ટુ જી ફોન આવતા પછી ફોર જી ગયાં હ ફાઇવ જી ફોન આવે છે તો એમાં નવા નવા મોડલ જેમ ફોન આવતા જાય છે એમ એમ જે છે એ ટેકનોલોજી વધાર થ હો
હા હા આપણે અજાણી લિંક્સ ન ખોલવી જોઈએ તેના પર ક્લિક ન કરવું જોઈએ કારણ કે અમુક વ્યક્તિ સારી અ લિંક્સ મોકલતા હોય છે અને સારું સારી માહિતી આપતા હોય છે પણ અમુક વ્યક્તિ એનો ગેરપયોગ પણ કરતા હોય છે એટલે આપણેે એનાથી આપણેે સાવધાન રહેેવું પડશે
અને કેવું છે કે ઈમેલ હોય છે મોબાઈલમાં ઉપયોગ કરવા માટે પછી ઈમેઈલ થ્રુ જોડાઈ શકે કે છી મીટિંગ થ્રુ જોડાઈ શકે દસ દસ્તાવેજનું ઘણી બધી વસ્તુ જે છે સરળ બની જાયું હોય છે પ્રવાસ દરમિયાન પણ મોબાઈલ જે છે ઘણો ઉપયોગી બની જાય છે કેમકે આપણને ક્યાંય પણ જઈએ તો રસ્તો
હા હા પ્રવાસ માં પણ જો આપણે રૂમ બુક્સ કરવા હોય હોટલ બુક્સ કરવી હોય અને જો આપડે કઈ કઈ વસ્તુ આપણે જ્યાં આપણે બહાર ગવું હોય જ્યાં જાણ્યું હોય એ સ્થળે આપડણે જ જઈ શ કે એટલા માટે આપણે આમાં સર્ચ કરીને રસ્તો પણ જોઈ શકીએ કેટલા કિલોમીટર છે બધું જ આપણને મોબાઈલ માંથી જોવા મળે છે
મોબાઈલમાંથી જ બધી વસ્તુ જે છે એ શક્ય બને છે બાળકો માટે પણ યોગ્ય માર્ગદર્શન જે છે એ પણ જરૂરી છે જેથી તેઓ મોબાઈલનો સચુલ સંતુલિત જે છે એ ઉપયોગ કરી શકે છે ભવિષ્યમાં પણ મોબાઈલ જે છે ઘણો સ્માર્ટ બનશે અને નવી ટેકનોલોજી સાથે નવો નવી નવી સુવિધાઓ પણ અપાશે એટલે મોબાઈલ ફોન જે છે એ દુનિયાને નજીક લાવી દીધી છે ખરેખર આધુનિક જીવનનો એક મહત્ત્વનો ભાગ જે છે એ મોબાઈલ ફોન બની
પેલા આપણને એમ લાગતું કે હા હા ચંદ્ર ઉપર જઈ શકાય તારાઓ જોઈ શકાય અને અત્યારે સાયન્સ અને મોબાઈલને ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા આપણને ત્યારે સરળ લાગે છે કે હા હા બધી વસ્તુઓ શક્ય છે હા હા આભાર
ફરી મળીશું નવા કોલ સાથે
હા હા કેમ નહી